હેલો કેમ છો તમે?
હાલો પાર્થિવબેન એકદમ મજામાં.
બસ હું પણ એકદમ મજામાં છું થોડું જોર થી બોલશો કે તમે.
હલો મજામા?
હા હા એકદમ મજામાં આવો તો શું ચાલી રહ્યું છે નવીન માં?
બસ આપડે આ આજે અને કોલેજ ના બારે માં વાતો કરી
હા ચાલશે ને ચોક્કસ કાંઈ વાંધો નહી તો હું તમને બતાવું મારી સ્કૂલની વાત તો. તો કેવાય ને કે સ્કૂલમાં એટલી મજા આવતી ને તો શું કહ. કે મારા દો મતલબ બેનપણીઓ રેતી એમના સાથે રોજ સ્કૂલે જવાનું સાયકલ થી ને રોજ નવી રમતો રમવાની. અને કેવાય ને કે દિવસો યાદ કરીને. એટલું મને સારું લાગતું હોય, કે શું કઉ! તમને કે, કેહેવાય ને કે રોજ સવારે ઉઠવાનું. અને સરસ મજાનુ તૈયાર થવાનું અને બરાબર ટાઈમ થાય. એટલે બેનપણી સાથે નીકળવાનું, એમની વાટ જોવાની, પછી અમે બધા સાથે જવાનું. સ્કૂલમાં, અને પછી સ્કૂલમાં સાથે જાઈએ એટલે પછી મસ્તી કરે, રમતો રમે અને કેવાય કે પછી, લંચ બ્રેક ની વાટ જો એટલે કે, ભૂખ એવી લાગી જતી હોય ને, રમતો રયમા પછી પછી લંચ કર્યા પછી કય ને કે, ટિફિનમાં એકબીજાનું ટિફિન ખાવાનું સરસ એકબીજાને કઈ શાક લઇ આવ્યા હોય, એ ખાવાના. તો એમાં કેટલી મજા મજા આવતી. અને કેવાય ને પછી છુ્ટી થવાની વાટ જોવાની. છુટ્ટી થાય કે, જે જેમ એમ કેવાય ને કે ઘંટી વાગી નથી કે, બેગ લઈને દોડ્યા નથી. ઘરે નીકળવા માટે. તો એટલી મજા આવતી ને! કે શું કહુ અને છુ્ટી થાય ત્યારે, બધા એક સાથે નીકળે બારે ઘરે જઈને, જે બેગ રાખીને. પાછા રમત રમવા વયું જવાનું દોસ્તારો સાથે. અને કેવાય ને કે, જિંદગીનુ કાંઈ મતલબ કે જિમ્મેદારી નઈ. ને આમ એટલું સરસ લાગતું હતું. તો એ કહેવાયને કે સ્કૂલ ના દિવસો જ અલગ હતા. અને પણ પછી, કેવાયને મોટા થઈ ગયા પછી કોલેજમાં ગયા. તો કોલેજમાં કેવું ને કે, ચલો આપણે જિમ્મેદારીઓ તો ઘરની નો હોય પણ કોલેજમાં ભણવાનું ઘણું બધું હોય. એટલું અઘ અઘરું હોયને ભણવાનું કે, શું કવ કેટલું બધું અલગ-અલગ નવા પ્રોજેક્ટ્સ બનાવાના. દોસ્તારો સાથે નવા નવા મળ દે એના સાથે વાત કરવાની. અને કેને કે કોલેજમાં જયાં પછી બધાને અપેક્ષાઓ પણ વધી જાય. કે, કોલેજમાં છે તો કઈ મતલબ મોટું કરશે નવું કરશે. તો એટલા માટે કોલેજ તો કેવાય ને, બધાને એમ થાય કોલેજ જાય છે મજા મસ્તી કરે છે. પણ એવું ના હોય. કોલેજમાં ગયા પછી ઘણી કેવાય ને એમ ટી જિમ્મેદારીઓ આવી જાય. ત્યાં આપને એવુ થાય કે બધી પરીક્ષાઓ પાસ કરવી પડે આપડે ભણવું પડે આપડે અને પછી આગળનું કેવાય ને કે, કરિયર માટે આપણે નવી-નવી પરીક્ષાઓ દેવાની. એ પણ ધ્યાન રાખવાનું. અને કોલેજમાં નવા દોસ્તારો સારા હોય ન હોય. આપડે કોના સાથે રહી છે. એ પણ આપડે જોવું પડે. તો કેવાય ને કે, મને લાગતુ સ્કૂલના દિવસો જ સારા હતા સ્કૂલમાં બધા છોકરાઓ બહુ કેવાય ને કે, ભોડા હોય. બધા એકબીજા સાથે વાત કરે અને અમે બધા એકબીજા સાથે ત્યારે આમ કેવાય ને કે, કોઈમાં અભિમાન કે એવું ન હોય. બધા કેવાય ને એટલા કોમલ હોય ને! એમ ભોળા હોય તો, મજા આવે બધા સાથે. કોલેજમાં ગયા પછી થોડું વાતાવરણ બદલી જાતું હોય. મોટા થઈ જાય બધા એ. તો કેવાય ને કે, એકબીજાને જોવાનો જે કેવાય ને નજરિયો હોય, એ બદલાય જાતો હોય પછી દોસ્તારો બદલાય જાય આપણે નાનપણથી જેમના સાથે રહેેતા હોય એ અગર આપણા સાથે હોય કોલેજમાં તો કાંઈ વાંધો ન આવે. પણ નવા નવા જે લોકો બને દોસ્તારો પછી એ લોકો કોઈ સારું હોય, કે કોઈ ન હોય તો કોઈ મજા ઉડાવે આપડી, આપડે ન ગમે. તો એટલા માટે એમ લાગે મને કે સ્કૂલ ના દિવસો જ સરસ હતા. તમને શું લાગે?
એકદમ સાચું કીધું પાર્સીબેન તમને. કે... સ્કૂલ ના દિવસો ખુબ જ સારા હતા કોલેજના દિવસો કરતા. અહ પણ એમાં એવું છે કે. આપણે જોવા જઈ તો બંને આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. સ્કૂલના દિવસો પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને કોલેજના દિવસો પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે આપણે કોલેજમાં ખબર પડે કે અ આપણા લાઈફમાં. આપણે શું કરવાનું છે આપણે કઈ રીતે આપણા લાઈફમાં આગળ વધી શકીએ ઈ આપણને સ્કૂલમાં નો ખબર પડે. એટલે કે આપણે ત્યારે ટાઈમમાં એટલા મેચ્ય્યોર નહ થતા. પણ આપણેે જેમ કોલેજમાં જઈએ એવી રીતના. આપણા મેચ્યોર આપણે વધુ થતા જઈએ. તો આપણે કોલેજમાં વધારે ખબર પડે કે આપણે. કેવા ફ્રેન્ડસ બનાવવા જોઈએ આપણા લાઈફમાં આપણે. કેવા લોકો સાથે રહેવા જોઈએ લોકોનો વ્યવહાર કેવો હોય. આપણા લાઈફમાં એ આપણને બધું કોલેજ માં જા. પછી ખબર પડે છે અને સ્કૂલ માં એ બધી વાતે શું હોય આપણેે એટલા. એ વાતો ઉપર ધ્યાન ન દેતા હોય આપણે. અ સ્કૂલમાં આપણે મજા કઈ રીતે કરવાની. ઈ જ આપણને આવે છે ખાલી અને જેમ આપણે કોલેજમાં રાય ત્યારે આપણને એ ખબર પડે કે આપણે મજા તો કરવાની જ છીએ. બટ હવે આપણે લાઈફમાં આગળ પણ વધવું પડશે. એટલે કે હવે આપડી મતલબ હવે આપણે મોટા થઈ ગયા છીએ. અને ઈજ કારણે મને કોલેજ. પણ ખૂબ વધારે ગમે છે સ્કૂલ કરતા કે આપણે કોલેજમાં આપડે મોટા થઈ ગયા હોય છે કે આપણે આપણા લાઈફના ડિસિઝન લઈ શકીએ છીએ. આપડણે આપણા લાઈફમાં શું કરવાનું છે કઈ રીતે આપણે આગળ વધવાનું છે. ઈ બધુ આપણને કોલેજ માં ગયા પછી જ ખબર. પડે છે ત્યાં અ ત્યાં સુધી આપણે. હ આપડણે સ્કૂલમાં એટલી મજા કરી હોય છે આપડે બારે. ફરવા ગયા હોય છે એ બધું બરોબર છે. પણ હવે આપડે કોલેજમાં આવ્યા પછી આપડે આગળ શું કરવાનું. આપડે કઈ રીતે રહી શકીએ છીએ આગળ જઈને. અને આપણા લાઈફમાં આપણે શું પ્રોગ્રેસ કરવાની છે. એ આપણને બધું કોલેજમાં ગયા પછી જ આપણને ખબર પડે છે. તો મારા હિસાબથી તો. જોવા જઈએ તો કોલેજ પણ એકદમ બેસ્ટ જ છે. અને સ્કૂલ પણ એકદમ બેસ્ટ જ છે. તો મારા હિસાબે મને કોલેજ ની લાઈફ. આ સ્કૂલ ના લાઈફ કરતા વધારે ગમે છે. અને એમાં પાછું એક પ્રશ્ન એવું છે કે ફ્રેન્ડ ઉપર્ટમાં ડિપેન્ડ હોઈએાય. આપડા સ્કૂલમાં ફન્ડ કેવા આપ સ્કૂલ ના જે ફ્રેન્ડસ હોય છે ને. એને આપણે ભૂલી નથી શકતા કારણ કે તે છે ને આપણે એકદમ. ક્લોઝ અને એકદમ જૂના ફ્રેન્ડ્સ હોય છે. અને એમાં જ ત્યાં આપણે કોલેજના ફ્રેન્ડસની વાત. તો કરીએ તો કોલેજ ના ફન્ડ એટલા. યાદ રેવા વાળા ફ્રેન્ડસ નથી હોતા એટલે કે. કોલેજ ના ફ્રેન્ડ સાથે ને આપડણે ખાલી આપણું. જેટલું કામ હોઈએ છે ત્યાં સુધી આપણે એ લોકોને ફ્રેન્ડસ રાખીએ છએ આપણે. કામ માટેું હોય અ એટલે પછી આપણને. કઈ વસ્તુ નો ખબર પડતી હોય. તો એ વસ્તુ આપડણે એ લોકોને પૂછી શકીએ. ત્યાં માટે આપણે કોલેજમાં આપણે ફ્રેન્ડ બનાવી છે અને આપણે સ્કૂલ ના ફ્રેન્ડસ જોવા જઈએ તો આપણા સ્કૂલ ના ફ્રેન્ડ આપણે ખાલી કામ. તો આપણા દિલથી આપ આપડી ઈ લોકોને ફ્રેન્ડસ બનાવ્યા હોય છે. એટલે. ફ્રેન્ડસ ઉપર પણ ડિપેન્ડ છે અને એમાં તો એવું હોઈએ છે કે કોન કોઈ વ્યક્તિ તો કોલેજ એટલે ચુઝ કરે છે એઈ વાળી કે મારો ફ્રેન્ડ એમાં છે એટલે કોલેજ ચૂઝ કરે છે તો. એટલે પણ આપડે ફ્રેન્ડસ ઉપર પણ ખુબ વધારે ડિપેન્ડ હોઈએ છે કે આપણે ફ્રેન્ડસ કેવા મળવા જોઈએ આપણને સારા ફ્રેન્ડસ મળે તો આપણે લાઈફમાં ખુબ સારું કરી શકીએ. આપણા કોલેજમાં આપણા ફ્રેન્ડસ કેવા હોઈએ આપણા ફ્રેન્ડસ ખુબ સારા હોઈએ. એ લોકો ના થોટ્સ એકદમ સારા હોઈએ કે. આપડણે આગળ જઈને આ કરવું જો હોય. આપણને આ કરવાથી આપડી લાઈફ વધારે સારી બનશે આપણે મળીને કઈક ગ્રુપ રેડી કરીને આપણેે કઈક મોટું કામ કરી શકીએ જેનાથી આપણે લાઈફમાં ખુબ આગળ વધી શકીએ. એવા આપણને જેટલા બારે ડ ફ્રેન્ સારા મળે ને. એટલા આપણે આપણા લાઈફમાં વધારે આગળ વધી શકીએ તો મારું કહેવાનું એવું છે કે કોલેજમાં લાઈફમાં આપડે આપડી લાઈફમાં શું કરવું છે એ પણ ખબર પડે અને આપણેે લોકો ના વ્યવહાર પણ ખબર પડે કે લોકો કેવા છે કરીને કારણ કે આપણા લાઈફમાં આપણને સારા લોકો વ્યક્તિ આ ચૂઝ કરવા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અગર આપણે સારા વ્યક્તિ ચૂઝ ના કરીએ તો આપણે લાઈફમાં ખુબ. કઠિણ પડી શકીએ છીએ અગર આપણે સારા વ્યક્તિ ચૂઝ કરી. તો આપણા લાઈફને એવું લાગે કે આપણી લાઈફ ઈઝી છે કરીને એટલે કે આપને એટલું લોડ ન આવે. સારા વ્યક્તિને આપણે ચૂઝ કરી રહ્યો આપડી લાઈન સારી હોય આપડે બરોબર આપણે જે ગોલ હોય આપણો જે ગોલ સેટ કર્યો હોય લાઈફમાં એ ગોલ સેટ કરવા માટે અગર આપણે સારા વ્યક્તિનો સાથ લઈએ તો ઈ પણ આપણને એઈ ગોલ સુધી પહોંચવામાં આપણો હેલ્પ કરે. એટલે મારા હિસાબથી તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આપણા લાઈફમાં. કે આપણેે સારા ફ્રેન્ડ સારું ફ્રેન્ડ સર્કલ બનાવીએ. શું કેવાનું તમારું?
એકદમ સાચી વાત કીધી હોય તમે કે હા કોલેજમાં ગયા પછી એ બધી વસ્તુ તો આપણને ખબર પડે છે કે આપડણે દોસ્તારો કેવા બનાવા જોઈએ અને આપડણે આગળનો આપણે લાઈનો ખબર પડેને હ સ્કૂલ ના દોસ્તારો તો આપડણે કોઈ દિવસ ન ભૂલી શકીએ એ તો આપડે હજી પણ યાદ આવે એવું લાગે કે એ લોકો લોકો આપણા સાથે રહ્યા લોકો આપણા બાજુ માં રહે આપણેથી તો આપડણે એમના ઘરે જઈ શકીએ તો એ જ છે કે સ્કૂલ અને કોલેજ બેનું કહું તો બંનેના કહેવાય ને સકારાત્મક પ્રભાવ છે જ આપણી લાઈફમાં અને કેહેવાય ને કે બધા લોકો મને લાગે છે કે અ આપ આપણે જ નહીં પણ આપણા જેટલા પણ દોસ્તા છે જેટલા પણ કહેવાય ને કે છોકરા છોકરીઓ છે. કે આપણા મમ્મી પપ્પા લઈ લ્યો બધાના જીવનમાં કોલેજ અને સ્કૂલ ના દિવસો બધાને યાદગાર હોય છે. એટલા યાદગાર દિવસો હોય છે ને આ કે મતલબ આપણે કેહેવાય ને કે ખાલી સાંભળી ને અને યાદ કરીને જ આપણા આખું સામે દ્રશ્ય આવી જતું હોય. કે કેવા મજાના આપડે અ રમતા હતા અને કેટલા જલ્દી એ બધા દિવસો સારા દિવસો વયા ગયા તો એ જો મને લાગે કે આપણે આ ટોપિક ઉપર તો વાત જેટલી કરી એટલી ઓછી છે અને આ કઈ ખતમ થવાનું નથી. તો એજ મને લાગે કે આપડે વડી પાછા મળીએ અને આવા નવા વિષયો ઉપર આપણે ચર્ચા કરીએ ત્યાં સુધી તમારું ધ્યાન રાખ જો આવજો તમારો ખુબ ખુબ આભાર.
તમને પણ પાર્થિવન. ખૂબ ખુબ આભાર આપણેે વડી આવી રીતે એક નવા કોલ સાથે નવી ટોપિક સાથે નવા વાતાવરણમાં મળશું ઠીક છે, ચાલો.
આવજો.
હ હ